હલો.
હલો.
ખાવા બેઠા છે.
ના ના જમી લીધું. શુંદયું. ખાધું
મે તો ડી. હ ઓ
હા શું બનાવ્યું તું.
સમમ.
એ ઘરે જ છે એ લોકો. ખાનું તૈયાર કરે છે આજે ઢોસા ત બન્યા છે એના માટે. એપડી પરીંગર બધી. શું થયું.
ફેવરાટા ણે.
હ કેવા ભાવે અમારા ઘેરે તો થોડા તીખાની એવા બનાવે છે.
તમને તો ખબર છે ને.
હમ.
મને તો ખબર છે.
આવજે ખાવા
ખાવા તો જ છે બોલ ખોડ આવ છું.
હો આવજે કોણ ના બાડે
ચ ત પૂછી લેજે પેલા બ
હઉ બનાવડા દઈશું બનાવડા દઈશું. તૈયાર જ છે બેટર કહી દઉ વધારે બનાવે હા હા બેટ વધારે બનાવ છે કાયદો.
ખરેખર માં શુંમ નાખ્યા ને.
ઘેર ના પાડ દેજે. હા.
હા.
હા સાચે ઢોસા જ બનાવે છે એમ.
ઘેર ના પાડ દેજે.
રાતે મેં આવું છે વ
હા તો આઠટેક વાગે આવજે. ઢોસા બનાવશે જોડે અને બીજું શું કે પેલું એ અ દાળ ઢોસા મતલબ સાંભાર. ડોસા અને બીજું પૈઈક કેતા તા શુ બનું સબ્જીમાં અરે તો શું બનાવાનું ગ તારા ખબર ને મને યાદ નહ અત્યારે. આલુ ની સબ્જી કેવું. કઈક હતું, તીખા મી તીખા મીઠા આલુ કે એવું કઈક હતું. હમ્મ, મતલબ પ્રોપર આમ શું કેવાય પેલું એ બનાના અહ-અહ મતલબ શું કહેવાય અહ મમ્મી ઢોસા નું કેતી તી તો પછી અમે એવું કીધું કે છે ને ખાલી અહ ખાટી મીઠી પીલી સ આલુ ની સબ્જી હોય ને ઈ અલગ કરજે અને ઢોસા ના ખાલી પેલા એ રોલ બનાઈ દેજે. પુડા, તો પછી અલગ-અલગ ખાઈ લઈશ તું એમ દાળ ને એની જોડે, જોડે આમ નહી કરું, પેલું પ્રોપરો ઢોસ ના બનાવતી એમ અંદર બેટર ના અરે સ્ટપિંગ કરીને.
હમ્મ-હમ્મ-હમ્મ.
તો બરાબર છે.
હું ખાધું તે બપોરે? પાઉંભાજી હતા?
નાાઅમારી ઘેરે મતલબ કેતા તાા જ બનાવવાની, બે ત્રણ દિવસ પછી એ બનાવશે. આજે ઢોસા નું હતું, પાઉંભાજી કાલે મમ્મી કેતી તી કે મતલબ બનાઈશું. પછી કીધું કે ઢોસા બનાઈએ એમ. ઢોસા બનાઈ
ભાવજ ને ઢોસા, મજા આવે પણ ઢોંસા ખાવાની તો.
આવડે એમ બનાવતા આવડે
હમ્મ.
ના મન બનાવતા નઈ આવડતા મને. મેં એકવાર ટ્રાય કરેલું પણ પેલું એ નઈ થતું આમ શું કેવાય? ઉખાડતા ની ફાવતું.
ખીર બનવું, પડે ખીરૂ જાતે બનાવવું
હમ્મ.
અહ બોલ-બોલ.
ખીરું-ખીરું ઢોસાનું ખીરું
હાલો.
ઢોંસાનુ ખીરું
ઢોસા નું ખીરું તો મમ્મી બનાવ મતલબ એમાં પેલું એવું શું કેહેવાય દાળ ને એવું પલાળીને નાખે ચોખા ને એવું.
હમ બરાબર, એટલે મન તો ખબર નહિ એ ખીરૂ મને નહી ખબર કે શેનું બને. બાકી તો હું બધું બનાવી દઉં, જો બટાકા સબ્જી આવેડે બરાબર આવડી જાય એક
એમાં કેવું હોય ક પેલી વ્હાઈટ કલર ની વ્હાઈટ કલર ની દાળ હોય ને.
હમ્મ.
એ અને બીજી એક કઈક પીડી બે કઈ દાડામાં તો મિક્સ કરે છે બે. અને એમાં વ્હાઈટ ચોખા નાખે અને પછી પછી એના મિક્સરમાં પીસી ને પછી એનું, અંદર ઈનો ને એવું બધું નાખી ને એને પેલું એ કરવા માટે રેવા દેવાને શું કેહેવાય. કઈક કેવાય ને એને.
ભલા.
થો લાવવા માટે હા. પેલે એ રેવા દેને પછી બનાવશે એને કલાક મૂકી રાખ એને.
બરાબર તમને ફૂડ કયું
દૂધીના ઢોકળા બન નાયાતા કાલે.
ઓ-હો-હો-હો-હો સરસ.
પોચા વો પોચા-પોચા આમ થોડા એવા બનાયવા. કેચઅપ જોડે ખાધા તા.
મજા આવે નઈ
હાઅં. તમારી ઘેરે શું બનેલું કાલે?
અમારું ઘરે તો કાલે મન લાગે છે સુધી તો મમ્મીએ બનાયવા.
પણ સારું થયું?
હોવ સારું છેને.
તો વચ્ચે પડી ગયેલા કે એવું હતું ને કઈ?
કશું
તમારે ઘરે આગળ પેલું દવાખાનું છે ત્યાં ગયેલા?
ડોક્ટર
ડોક્ટર નતા મયલા તો પછી
છોલાઈ ગયું તું.
હમ્મ. અમારે એક પેલું શું કેવાય કાલે-કાલે ત્યાં આગળ છે ને અમે બજાર માં ગયા તા ને તો ખબર નઈ કોઈ છોકરાઓ હતા ને તેણ ઝઘડો થતો તો ખબર નહી હું એવું કશું થતું તું.
હમ્મ.
ખબર નહીં એમ શું હતું. તહી કે ના-ના ઘરે નહી, બહાર બજાર સાઈડ ગયો તો ને હું ઈ સાઈડ. હમ્મ-હમ્મ, હું ગયો તો આમ બહાર આટો મારવા ભાઈબંધો જોડે, તો જોઈ લઉ ખાલી ત્યાં આગળ પછી. એટલા માજ ઘર સાઈડથી, નહી ઉભું રહે. દાણા આેલું પેટ્રોલ ન એનું ચાલે છે ને. એના લીધે પછી વધારે પેટ્રોલ પંપે ભીડાઈ બહ હતી, હા એમાં એમાં અમાર મોડું થયું. કાલે પણ આ શું બધું એકદમ એકદમ એવું એનાઉન્સ કર્યું ને, કે શું કેવાય પેટ્રોલ ભરાઈ દેજો પેટ્રોલ ભરાઈ દેજો. પણ એટ એટલા માટે બધા ને પુરાય પુરાઈ કરે છે મતલબ આમ ટાંકી ફૂલ કરાવ દે ને બધા, એટલા ભીડ વધારે થઈ જાય છે બાકી- કેટું ક્રાઈસ જેવું તો એલું
છે નહી, મને ખબર છે ને.
હા.
બદલા બદની વાત લોકો બધા ભીડમાં મોબાઈલ વાપરું તો બ દારે પેટ્રોલ પંપ એ
હવું કાલે ગર સાઈડે પણ એવું હતું ને ત્યાં બજાર માં પણ એવું હતું. અફ્ફા આવડેજ ખાલી, હા. અમે પછી તંથી આઈસક્રીમ ને ખાવા ગયેલા, કાજુ દ્રાક્ષ ને આઈ ક્રીમને ખાધી અમે ભજી
હું.
બાજી પરદાદા હોવે મલો આવીલો કાલે
કોણ, ઓહો
ઓ, હમ્મ.
બરાબર.
ત્યાં આટો મારી ને પછી ઘરે આ્યા. ઘરે આ્યા ને તો પછી ત્યાં આગળ અમે બેસિયાને કોમ્પ્લેક્સ છે, ભાઈ બંધો બધા અમે ત્યાં અમે ફુલ રેકેટને એવું રમતા હતા.
ફૂલ રેકેટ મારો એક ભાઈબંધ લાયો છે, સ્પેશિયલ અમારા માટે, રમવા માટે
પણ હા એટલે તો કુ શું નમું હોય છે મ મ ફ હું લઈ આઈશ આજે હું લઈનેશ
મજા આ રમા આમ. થઇ જાય કમ્પ્લેટ આમ. ટાઈમ પાસ થઈ જાય થોડો ટાઈમ. હમ.
આમ ઘટાડવા ના આવે એમ તમને આમ ટાઈમપાસ થઈ જાય, ને તમારું શરીર બી સારું રહે ખબર તમેમ રમ રમને રમો ને તો.
અને મેન તો ખાઈને આમ શું કેવાય કશું ટાઈમ પાસ થઇ જાય ને ટાઈમ પાાસ થઈ જાય ખ ને ના ગરમીમાં તો એમ. બહાર નીકળ્યા હોય ને તો. રમ્યા. ખાવાનું પણ પચન તે જ એમ. હજમ થઇ જાય, મજા આવે, નજીક માં જતા અમે લોકો. પછી અમે આટો મ મારા ગયા અને આઈસક્રીમ ખાઈ ગયા એમમાં પાછો તો ટાઈમ જતો રહ્યો. થોડી વાર રમ્યા પછી. પછી ઘરે ગયા.
બરાબર છે.
બરાબર બરાબર, હા.
બાંધ ચલતે એમના બનાની બનાઈ લીને ત લ
હમ.
એટલી જોરદાર વલાઈસ્મ લ ઓડ એના કપડા. અને આમ તમને જોઈને જાવ એવું થાય લોકો પબ્લિક કેટલી ગાડી છે લોકોને વાતમાં આવી છે.
હા, તરત જઈમ કશું થયું હોય ને એટલે તરત વિ ફ સા આપી દે.
હમ સાચી વાત છે.
અને એના એના લીધે પછી ત્યાં આગળ છે ને આમ પેલું પોલીસની ગાડી પણ ફરતી હતી ત્યાં આગળ.
હ હ ના આમ વિડીયો વાયરલ થયો મારા મારી કરી છે પેટ્રોલ લીધે
હા હા એટલે એના લીધે છે.
હ જો મારે કામ આવ્યું છે એમાં પપ્પાને ફોન આવે છે એક બાજુ મારે છે ને કોલ કટ કરવો પડશે થોડી વારમાં એટલે એ કે એજોડ મા આમ તોમે
શું થયું એટલે બધું ઓકે તો ઓકે તો છે ને બધું ઓકે તો છે ને બધું
બધું ઓ કે છેું બધુ છે વાંધો નહી કઈ ઉતાળ એવું નથી એટલે મેં કીધું હું કામ છે થોડું પછી કરું એમ
હા તો, હા તો વાંધો વાંધો નહી થોડી વાર પછી હું મિનિમમ કામ ના મારે પંદર વીસ મિનિટ પછી થોડી વાર એવું હોત ને ફ્રી પડીને કામ મારે કામ હતું તારું થોડું એટલે.
હા સો ટકા સો ટકા કરુ હ
એ હા એ હા હા હા, વાંધો નય હા હા જય મહારાજ.